હા કેમ છો મજામાં
હા હું મજામાં છું તમે ક્યાં છો.
હા હું પણ મજામાં છુ. આજે આપણે છે ને અ હોળી વિશે અ વિસ્તારથી વાત કરું
બરાબર.
અમ હોળીના તહેવારમાં કેવું હોય કે આપણે અ રંગબેરંગી કલર લઈને કલરફુલ કલર બધાને એકબીજાને રંગીએ એટલે આ તો એક હોળીમાં કેવું આગલા દિવસે પેહલે અ હોળી સળગાવવામાં આવે કે જે પણ એક અમ પૌ પૌરાણિક કથા છે. કે છે ને પ્રહલાદ પ્રહલાદ ને હોળિકા લઈને અ આગમાં બેસી જાય તો એના લીધે છે પછી હોળીકા બળી જાય છે. એથી પછી એ આપણે આપણે એ પૂજવામાં આવે છે ને પ્રહલાદ બચી જાય છે.
બરાબર.
અને હર અ એ પણ એક એટલે અ અ ત્યારે એને હોલિકા દહન કહેવામાં આવે છે અને આ વૃંદાવનમાં ને ત્યાં છે ને અ રાધાજી અ શ્રીકૃષ્ણ અને તેના મિત્રો સાથે અ રંગોથી રમતા હતા. પહેલે તો અ એટલું રંગો હતો પણ ફુડો ફૂલોની હોળી વધારે રમતા હતા. ફૂલ ઉડાડવા પાણીથી ને એનાથી વધારે રમતા હતા.
બરાબર તો એમાં સ લોક સૌથી પહેલે તો અ પ્રકાટવિ આની પૂજા કરવા કરવા છે ને
હા પ્રગટાવવામાં આવે પેલી પૂજા પૂજા કરવામાં આવે
બરાબર અને એ
હોળીના લીધે આપણને શીખવા મળે છે કે હંમેશા સત્યની જ જીત થાય છે. પ્રહલાદ સાચો હતો પહેલેથી એટલે પછી અ પ્રહલાદ બચી જાય છે અને હોલિકા હ હરુણી કશ્યપની બેન હોય છે કે અ એમાં સળગીને અ મરી જાય છે. તો એટલે સત્યની જીત થઈ કેવાય.
બરાબર તો એવું જ ની કે અ હોળિકાને પવિત્ર માનવામાં આવે છે.
સાચું છે અને આપણે હંમેશા છે ને અ આપણે હોલીકા હોલીકા દહનમાં આપણે જયારે જઈએ ને ત્યારે આપણે ખરાબ વિચારોનો ત્યાગ કરવો અને આપણેે બધા સાથે હળી મળીને પ્રેમથી રહેવું જોઈએ ને હંમેશા ખુશ રહેવુ જોઈએ.
હા, એ તો થઈ ગઈ પૂજા વગેરેની વાત તો હવે અ હોળી તો રમવામાં બહુ મજા આવે છે. અ હું તો કહઉ છું પણ હોળી રમવામાં સૌથી વધારે ધ્યાન એ રાખવું જોઈએ કે. કલર જો હોય તો નૈસર્ગિક કલર જ વાપર વપરા જોઈએ અને બીજાને જબરદસ્તી ન આપણે અ લગવા કલર લગવાવું જોઈએ. જો એનું મન હોય તો જ એને બી કલર લગાવો જોઈએ બીજાના અ અગજર તીનું મન જ નહીં હોય તો આપણ જો જબરદસ્તી કલર લગાવ તો એ બી એનાથી બી હોળીનું અપમાન બી થાય છે બીજું કઈ ન
હા સાચ્ચુ છે અને કેવુ હોય કે હોળી ના દિવસે છેન સવારે વેહેલા ઉઠી ને એલ્લે છે ને અ અમારે તો કેવું હોય, કોઈ નાય જ નહી એમ જ્જતારે બ્રષ કરી કે પાછું આવીને નાવાનું જોયે એટલે તો પછી છે ને અ પછી નીચે આ નીચે કપ આ જાય ને પછી એકબીજાને બધા કલર લ ગાવે ને મારે તો કેવું કે ઘરના પેલા અન છોકરાઓ નીચે જ જતારૈ ખીચકારીને કલર લઈન અમે પછીબ્ થોડાક મોડા જૈએ ને પછી નીચે જૈયેનટલે બધે બધા સાથે મળી ને પછી રંગોથી રમીએ ને આ વખતે આટલે મીન્સ કે ગયા વર્ષે અમે અમારે ત્યાં સોસાયટીમાં એવી રીતે રાખ કે ત્યાં ચારે બા જુ શાવર રાખ્યાતા એટલે આખામાં પલળવાનું પાણી ચાલુનચાલુ રહી. પણ એક રીતે અમને એવું લાગ્યું કે છે ને પાણી નો વેસ્ટ કરતા હોય ને એવું લાગ
બરાબર, તો આપણે દેખીએ છે કે ઓહ અલગ ઉમ હું તોસ મને એમ સાંભળમાં આયુ છે કે અ બટા જ જગમાં બધાથી કાલે અલગ-અલગ પ્રકારથી હોળી રમાવે છે એનું અલગ-અલગ પ્રકારથી સેલિબ્રેશન થાય છે. જેમ કે ભારતના અલગ-અલગ રાજ્યોમાં હોળી અલગ જ અંદાજમાં મનાવે છે. જેમ કે વૃંદાવ
હલ્લો. હલો. હલો. હલો. અવાજ નથી આવતો. ગુજરાતમાં અ રંગુત્સવ વધારે સારી રીતે ઉજવે છે. અને કુદરતી હંમેશા કુદરતી રંગોનો ઉપયોગ કરવો જોઈએ. પાણીનો બગાડ નો કરવો જોઈ વૃક્ષોનું રોપણ અ રક્ષણ કરવું જોઈએ. અટલે બધા શું હોય કે છે ને ઇ એકબીજા અ જયારે અ આ પાણી થી ને રંગોથી રમે છેન ત્યારે ત્યાં ગાર્ડનમાં પણ ઘણું અ પ નુકસાન કરે છે એટલે એ બધું ન થવું જોઈએ. બધા સાથે અ હળીમીને અ જીવન જી શીખવું જોઈએ ન રમવાનું શીખ અ રમવા અ જવું જોઈએ જેથી આપણને સારું રીતે મજા આવે. એ આ અત્યારે તો કેવું છે કે બધા હોળી રમવા જાયન ત્યારે અહ બધા ગેરવર્તણુંક કરતા હોય છે. ને ન અહ નશો કરતા હોય છે. તે નશો ને એ બધાયથી દૂર રહેવું જોઈએ. અને મહિલાઓ નો આદર કરવો જોઈએ. હ હંમેશા સુરક્ષિત રીતે અહ તહેવાર ઉજવવો જોઈએ. હા, સાચી વાત છે. હંમેશા હોલી સમાજમાં લાવે છે. એ તને એક ગરીબ નાનો-મોટો જાતિ હા. બધા ભેદભાવ અહ ભૂલાવીને છે ને રંગોથી પ્રેમ વ્યક્ત કરે છે. ને એટલે માનવતા અન ભાઉચારાનું મહત્વ સમ જાવે છે. અહ હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ જીવનમાં પ્રેમ અને આનંદ અને સદભાવના એકતા અને સકારાત્મક ના રંગો ભરવાનો અવસર છે. અહ હોળી ના રંગો આપણા જીવનને ખુશીઓ, પ્રેમ અને શાંત તિ અને સફળતાથી હંમેશા રંગીન લાગે. એટલે હોળી છે ને એવો તહેવાર છે ને કે અહ સરસ રીતે રંગોથી આપણે રમવા-રમવામાં આવે છે. જેથી આપણને ખુબ જ મજા આવી જાય. ને બાળકો અહ પિચકારારી લઈને અત્યારે તો એવી અવનવી પ પિચકારીઓ આવી ગઈ છે. નવી-નવી કૈક પિચકારીઓ આવી ગઈ હોય છે, એ પિચકારીઓ સવારે લઈને બધા જાય છે. ફુગ્ગામાં કલર ભરું ભરીને અહ ફુગા ફુલાવીને એકબીજાને મારે છે. એટલે બહુ જ મજા આવે છે. ફુગ્ગા આપણે આ-આ હોળી રમીએ ને ત્યારે. એટલે હોળી હંમેશા આપણને આમ અહ આપણે અમારે ત્યાં કેવું હોય કે નિચે રમવાં જાય ને ત્યારે એકબીજા અહ ન ઓળખતા હોય ને એ પણ બધા કલર કરે છે એકબીજાને. અને ખુબ જ સરસ રીતે થાય છે હવે હોળીનો તહેવાર. ચલિયે તમારી સાથે વાત કરવાની મને ખુબ જ આનંદ મળ્યો. અને અહ હંમેશા આપણે અહ હળી-મળીને અહ રહેેવાનું, અને બધાની સાથે આનંદ થી રહેવાની આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ. અને જય શ્રી કૃષ્ણ.